હલો શું કરે છે હમ
બસ આ બેઠી છું જમીને બેઠી અત્યારે
અચ્છા શું જમી
હું મેં જેે પાસ્તા બનાવ્યા હતા
પાસ્તાસા બન્યા તા
હા
સરસ
હ પણ અલગ રીતે બનાયા તા પાસ્તા હા
બોલવાનું છે ને ગમે તે ચાલુ જ રાખજે
હા
બરોબર જરા એ પોઝ લેવાનો નહીં એટલે મેક્સિમમ થઈ જાય
મેચ નાવ લોક રીતે પાસ.
આઉટ ઓફ ટોપિક હશે તોય વાંધો નહી બરોબર
ઓકે મે આજે અલગ રીતે કુકરમાં તેલ મૂકીને અ વઘાર કરો ગુજરાતી એ રીતે ના થોડુંક વઘાર કરે એમાં કા ડુંગળી નાખી અને પછી એમાં પાસ્તા નાખ્યા કાચા ને પછી એમાં પાણી નાખ બધો મસાલો નાખ્યો મરચું મીઠું ગરમ મસાલો જે નાખવો હોય ત પછી ચાર કુકર થોડું થોડું ઉકાળી દીધું પાણી ઉકળવા દીધું અને પછી એને કુકર ની સીટી વગાડી ચાર તો એ થોડી વાર સીટી અ પાક્યા પછી ગેસ બંધ કરીે ને પછી થોડી વાર રાહ જોવી પડે ઠંડુ થાય ને કૂકર ત્યાં સુધી પાંચ મિનિટમાં થઈ ગયા પાસવા ગડી
બરાબર હજુ છે ને થોડું ધીમું
હા
અલગ તેમ ફટાફટ અમે સ્વાદમાં સારા લાગે અને મને તો પાસ્તા પેલા પણ બનાવવાની બહ ગમે ઘરે બનાવે ને લોટ માંથી ઘરે બને ને પછી બાફીને લાગે ટાઈમ પણ મજા આવે કરવાની બનાવવાની મને બો ગમે છેા ને વચ્ચે હમણાં અ સોજી અને ચોખાનો લોટ બે મિક્સ કરી ની થોડુંક ચપટીક મીઠું નાખીને ગરમ પાણી ગરમ એટલે નવશેકું પાણી લેવાનું
હા
એટલું ધીમે ધીમે નાખીને લોટ બાંધ્યો
હમ્મ
અને પછી થોડી વાર પાંચ કે દસ મિનિટ એમનેમ ઢાંકીને રાખેલો
હા
પછી એમાંથી નાના નાના પે રોટી ના ખુલ્લા કરે ને.
હમ્મ
એવી રીતે ના ના કર્યા પણ
બરોબર
તો એવી રીતે ગુલ્લા પાડીને રોટલી ની જેમ પાણી નાખી પહેલા આખે રોટલી
હા
થોડું થોડું તૂટે કેમ કે એમાં સોજી હોય ને તો છૂટું પડે
હા
એટલે પછી એમાં વણીને અ બોટલ નું ઢાંકણું આવે ને એનાથી ગોળ ગોળ કાપી લીધું પુરી હા. પૂરીના જેમ હા.
હમ્મ હા એટલે કેવા બન્યા
મસ્ત બને
અને આમાં કેટલો ટાઈમ લાગ્યો તો?
આ કલાક જેવું ક કલાક જેવું થયું તું કદાચ ના દોઢ કલાક ઉપર થયું હશે કેમકે બાફવામાં વાલા હા
હા એટલે એમાં બાફમાં વાર લાગ્યા હશે પછી મેરિનેટ પણ મેં બી કર્યું હશે ને એમાં પણ ટાઈમ લાગે
એ તો છેલ્
છેલ્લે
હમ્મ
પછી એને સોસ રેડી કર્યા હશે
હા
ખાવામાં વાર નહી લાગે પણ બનાવવામાં વાર લાગે
ખાવામાં તો જરાય વાર નતી લાગી મને
હમમ. અને બનાવવાનો પાછો કંટાળો આવે.
ના મને ગમે છે એટલે તો હું બનાવુ છું મને ગમે આવું બધું બનાવાનું તને શું ભાવે વધારે?
મને
હા તને શું પાણીપુરી ઘરની કે બહાર ની?
હું હું પોતે બો સારી બનાવું છું મારા ઘર વાળાને બધાને મારા હાથની પાણીપુરી ગમેં.
ખવડાવજે કોઈ દિવસ.
ચોક્કસ.
ક્યારે પાર્ટી?
હમણાં તો ઘણા ટાઈમ થી નય બનાઈ.
હા.
પણ જોઈએ હવે બનાવવાની ઈચ્છા ધરાવું છું. પણ મારે પેલી રગડા વાડી બનાવી હે.
હા હા એ પણ બો મસ્ત લાગે રગડાવાડી વટાણા ને રગડો હા આ. મને તો બઉ ભાવે વટાણા અને બટાકા ના રગડા વાડી. એમાં પણ રગડો એમાં પણ રગડો થોડો ગરમ હોય ને મજા આવે.
હા ઈ જ કે એમ પણ અત્યારે આપણે ચોમાસા માં વાતાવરણ છે અને એમાં પણ ઠંડો પવન વાતો હોય
હા.
અને ખૂબ ખાવા બેઠા અને તો મજા આવે. અને એમાં ફક્ત ખાલી પૂરી લેવાની તોડવાની અંદર રગડો નાખવાનો અને ખાવાની કઈ જ સાદો પેલો બટાકાવાળો મસાલો એ મિક્સ નય કરવાનો નય કે પેલું આપણે ફુદીનાવાળું કા તો લસણવાળું પાણી નય એડ કરવાનું ખાલી રગડો
હા મજા આવે.
હા મેં પણ કાલે તે ચાખ્યું તું કાલે સેમ એવી પૂરી ચાખીને મને પણ ભાવતી ને હા. અરે સાચે મને ભાઈતી એ
અચ્છા એટલે કેમની કેમની ટ્રાય કરી.
અરે અમે છે ને કોલેજ થી આવતા હતા ને અમે બધા તો અમને બધાને ઈચ્છા થઈ હતી પાણીપુરી ખાવાની તો મારી એક બેનપણી કેય કે એક જગ્યાએ બો મસ્ત મળે છે દર વખત ત્યાં જ ખાતી હોય છે એટલે
હમમ હમમ.
ત્યાં ગયા અમે લોકો અમે તો કેટલા જણા હતા જોને એક, બે, ત્રણ
પાંચ
ચાર ને પાંચ હા પાંચ જણા હતા.
હમમ અ.
એટલે ગયા ને ત્યાં પાંચ જણ
હમમ.
મસ્ત હતી અમને મને ને મારા ભાઈબધ ને એવું લાગતું હતું કે રગડાવાળી હશે કે સ હા સારી નય હોય. કેમ કે અત્યારે વાતાવરણ એવું છે કે બધા રગડાવાળી રાખે નય ને અમુક જગ્યા જ હોય છે રગડાવાળી.
એ તો ખરું અત્યારે બહુ ઓછી પબ્લિક રાખે છે પ્લસ ્યારે આ ચોમાસાનો ટાઈમ ને એટલે રોગચાળા ફાટી ની કતા હોયને એટ ખાતા પેલા વિચારવું પડે
હમ
એટલે હાાઈજીન હોવીું જોઈએ
હા એ વાત એ સાચી પણ ત્યાં હાઈજીન પણ હતું આમ બધી ચોખાઈ હતી હા અને ટેસ્ટમાં પણ કઈ એ નહતું કે આપણને ના ભાવે ભાવતી હતી મને તો બહ ભાઈતીને પાણી પુરી ને રખડા વાળી પૂરી પછી અમે લોકો કોઈ દહીં પુરી પણ ચાખી ત્યાંની પછી દહી પુરી સારી હતી અને ચીઝ પુરી પણ ચખી
તેજપુરે ખાતે તે
હા
ચીઝ પૂરી કેવી હતી
મસ્ત હતી પણ અમે બહું નથી ખાધી
બધા વચ્ચે ભાગ પાડ્યો હશેને
હ પાડ્યા પર બધા ના ભાગે એક એક આઇતી ના મારા ભાગે બે આઈ તી ચીજ પૂરી
જો તાર ભાગે બે આઇતી
હ હ
બરોબર
મજા આઇ કાલ કાલે ખાવાની પણ જે દિવસ હું નક્કી કરું ને
ચોમાસામાં આવું ખાવા પીવાનું ગમે
હા પણ જે દિવસ હું નક્કી કરું ને કે બહારનું નથી ખાવું એજ દિવસ મારે બહાર ન ખાવાનું થાય એ ખઉ ખાઈ પણ લઉ.
તો કન્ટટ્રોલ રાખવાનો
એ તો હવે હમણાં જ્યાંથી કોલેજ ચાલુ થઈ છે ને ત્યારથી એજ નથી રહેતું
નહી તો પછી છે ને બધા કેશેકે જાડી થઈ ગઈ જ જાડી થઈ ગઈ
અવાજ કપાય છે.
આવે ને
હા
નહીં તો પછી બધા કહેશે કે જાડી થઈ ગય.
ક્યા એ તો કેવા વાળા કયા રાખે
એવુ
હા મન તો જે કે હવે હું કોઈનું સાંભળુ નહી.
હા
હમ
બીજુ તો શું
પછી કહી દેવાનું કા બારનું ખાવાનું ચાલુ કર્યું છે.
હા હું તો કહી દઉ. અને તને સૂપ હા હું તો કઈ દઉ તને સૂપ ભાવે સૂપ પીવાનું ગમે
હમ ટામેટા વાળો સૂપ મનેગમેં
હમ બહુ મસ્ત બનાવતા આવડે છે.
પીવડાવજે
પાકું
હું ચોકડી આઇસ.
ના ના ઘરે આવજો ચોકડી થી કોઈ લેવા નહી આવે તો
તો એને પિક કરી જશે?
સારું તે એવું કરજો.
હમ.
પછી હું પણ ચણા નું સૂપ પણ બનાવ.
અચ્છા.
હ મને સૂપ બનાવવાનું ગમે ને આમ વરસાદ પડતો હોય ને વાતાવરણ ઠંડુ હોય ને ત્યારે ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે. ચણા નું સૂપ બનાવતા આપડે મકાઈ નું. પીવાનું પણ ગમે.
બનાયને મસ્ત ગરમ ગરમ પીવાની મજા આવે, ઠંડક હોય ને ત્યારે હં ત હ તુ ઘરે આવજને તને બનાવીને પીવડાવીશ તું પણ કહીશ કે બહ મસ્ત છે.
સારુ ગોઠવીશુ ચાલોને
હા સારું ચલ પછી ગોઠવીએ અત્યારે મારો બીજો ફોન આવે છે.
સારું સારું હા ચલ હા બનાવજે હવે
હા બનાઇ
હા-